હલો, હલો.
હા એક મિનિટ
એ પેલું માટે પેલું એને કે ક આવ્યા કરતું તું પછી લાગે જ નહીં ફોને ન લાગે એક તો.
હા એવું થાય.
તારું થીયું કિલ્લે
ચલે પછી જોયા
હલો હમ્મ.
હમ્મ.
બોલીને યાર તારો આવાજ બહો કટ થાય આવે. મેં બાર આઈ હા હમ્મ.
પ્રતિકૂલ દેવ દેશમ. હા.
એટલે કે પેલા
આવે.
હલો બે તારો અવાજ બો કટ થાય. કઈ બી નહી આવે હરખો અવાજ. હા.
હલો, હવે આવે?
હા હવે આવે.
અભિશું તલા ના પ્રતિકૂલ દેવશટ માટે કણવ તો શુમ તે
એ જાય બા હ આવાજ જાયાજ કરે, આવે નહીં હરકુ. હલો.
હલો હા.
અડધો અવાજ આવે ને અડધો નહી આવે હોય.
કટર થઇ જાએ નેટવર્ક પ્રોબ્લેમ છે.
ને છે ને પછી પાત્રા માં તે વિદુષક નું નામ શું હતું તો મડવય વિદુષક નું નામ પૂછાતું છે.
હમ્મ.
શકુંંતલા ના વિદુેશક નું નામ તમાઢવ્યા પછી અહ ક્યામાંથી લેવામાં આવ્યું તો અહ વન પર્વ માંથી મહાભારતના વન પર્વ માં
હમ્મ.
પછી એવી રીતે છે ને અહ એક મિનિટ મહાભારત ના પર્વ બી પૂછાય હા કે ક્રમ પ્રમાણે મહાભારત. થી પૂછાય કે આદિ પર્વા કયા નંબર પર સભા પર્વા કયા નંબર પર વાન પર્વા કયા નંબર પર. તે પછી. પછી રામાયણ ભી પૂછાય રામાયણ ના સાતકાંડ પૂછાય કે. ક્રમ પ્રમાણે ગોઠવો કા તો પછી. રામાયણ ના સાત કાંડ ના નામ આપલા હોય એમાંથી કોઈ એક કાંડ વધારાનો આપેલો હોય. નેમ પૂછે કે આમાંથી કયો કાંડ રામાયણ સાથે સુુંસંગત નથી
હમ
કે રામાયણમાં સાત એમાં છે, ને રામાયણ આપડે સાત છે. આ હા બાલકાંડ અયોધ્યા કાંડ. પછી હા અમારકાાંડ અયોધ્યા કાંડ પછી અરણ્ય કાંડ. પછી કિશકિંધા કાંડ પછી પછી યુદ્ધ કાડ નહી સુંદરકાંડ હા. સુંદરકાંડ ને પછી ઉત્તરકાંડ.
જોકે એ તો છ જ કાંડ રચેલા એવું કેહેવાય ઉત્તર કાંડ પછાડ નથી આવી હોય એમ છ કાંડમાં રામાયણ પૂરી થઈ જાય ઉત્તર કાંડ માં તે. ઉત્તરખંડ માં તે પાછળ થી રચેલો એમ. એટલે ભવિષ્ય માટે કે હા ગણાય સાત જ.
હમ
એવી રીતે છે, ને પછી એવું પૂછે કે. અ સીતાહરણ કયા કાંડમાં. આવે પછી એવું બધું પૂછે એકાદ બે સવાલ માંડ રે કેસ માં મૂકે. પછી એવી રીતે પછી બીજું તો શું પૂછે. હા આપણા વેદાંત માંથી પૂછે ને હમણાં હમણાં નવા નવા પેપર છે, એમાં તો કેવું. આપેલો અને પેરાગ્રાફમાં ક્વેશ્ન આન્સ શોવા ના આવે એવું દસર્ક નું પૂછાય.
એનંદર
હા હમણાં
હમ
એટલે વીસમાં એના કવર થઈ જાય બેઠા લઈ જ લઈ જાય પણ વાચવાનું બહ બહુ જું
હમ અને આમાં ગ્રીન કય પેલું કરવાનું પેલું દીક કરવાનું કોમ્યટરમાં. ગ્રીન વારું પણ ટીક કરવાનું કઈ છે.
એ બધું તો મને બી નઈ ખ્યાલ કેમ કે છે, ને મે પહેલી વાર. મેં પેલી વાત કરતી છે.
હમ પેલોમાં કને આપડ સિલેક્શન કરવાનું ને.
હા એ બધું તો મને બી ખ્યાલ મે તો. કઈ જોઈ નથી તો પછી છે ને તે પેલું એવું કે. બીજું તો હું ક બાધું વેદાંત માંથી બી પૂછાય ને પછી હા ખરા. આપડા પેલા શર્ટ બઉ વિકારા ને એ બધું ખરું ને.
હમ.
એવી પૂછાય તેને ક્રમ પ્રમાણે ગોઠવો એમ આવે કે જાય તે. પછી બી પરિણામ તે ક્રમ પ્રમાણે ગોઠવા બધું આપેલું જ હોય. પછી પતંજલિ યોગ માંથી તે અમુક વસ્તુ પૂછે. કે ભાઈ આ પતંજલ યયોગમાં છે.
હમ.
પછી અર્થશાસ્ત્ર માંથી પૂછે કે અર્થશાસ્ત્રમાં તે પેલું ખબર પેલા વિદ્યા વાળું હતું તે પૂછેલું કે આ. કયા અધિકરણ માં આવે.
હા
કતે ઉ બુ થ કે હા કા તો પછી એવું પૂછે કે વિનય વિનય અધિકરણમાં આ કયા અધ્યાય માં આવે તો આનુ શિકે ત્રય વિદ્યાર પહેલો જ અધ્ય તો કે નહી પેલું જ પ્રકરણ કે નહી એમ આપડે સિલેક્ટ કરવું પડે
હમ આન વક્ષકી તર વિદ્યા ને બીજું કયું
હા એજ એજ એજ પેલા પેલા પેલા પ્રકરણમાં પેલો અધ્યાય ને પેલા હા પેલું હા વાસી પેલું અધિકારણ
હમ
ને સિલેબસ માં બી યુ. જી. સી નેટ ના પહેલું અધિકરણ છે જ આખું
હમ અભીમાં હું પેલું પેલુંમાં અભીમાંન કેને જેટી ખ ખબર નાઠી મું ભૂલી ગઈ
એમાં કે એમાં તો મને બી ખ્યાલ નથી મે હ નથી બધું બાગી છે મારું જોવાનું પણ એટલું છે એમ કે પંદર અઘીકરણ આવે ને આપડે હ પંદર અધિકરણ ટોટલ આવે એમાંથી ખાલી પહેલું અધિકરણ જ જોવાનું પછી હા એમાં ગુળ પુરુષ થી પછી મનુ ના મતે એક
કેટલા પેલો
હા કોના માટે કેટલા આમાં તેઓની સંખ્યા આવી ગઈ
હમ પઇ રાદા કેવો હોવો જોઈએ
હા એ બધું હા એ બધું પૂછાય હેલો હેલો નીકળે હા કે એકાદ બે વસ્તુ નીળી જાય મતલબ તારે પોઝિટિવ રવાનું કે મેં મારી રીતે ખોલી લેવાય જેમ ભીહાયને એમ બીવડાઈ જાય
હમ
પેલીજ વાર અને પછી બીજું તો હું પૂછાય વ બેદાંત માંથી બી બહુ પૂછાય પછી અ આ સુક્ત માંથી બી પૂછાય આપડ સુક્ત માંથી કે કોઈ સુક્ત ની પંક્તિ કર પછી પૂછે કે આમાં કયા કયા દેવતા ની સ્તુતિ કરવામાં આવેલી છે પછી કતો પછી એવું પૂછે કે ચાર પાંચ પેલું કરેદી હોય ને એને સતનાય ના પેલા મંડળ હાથે જોડવાનું એમ
હમ હમ હ મે હ કેમ તને બેગડાડે કે પેલું કે અ સમાજ આવડે કે સમાજ
સમાજ તો મને બી નહી આવડે સમાજમાં છે ને ચાર અજ સમાજ છે એમાં કર્મધારે કર્મધાર કેવાક એક મિનટ આ સિલેબસ છે ને ખુલીનેલી મે બી ભૂલી ગઈ છોકરા નેમ તો કરાવે ત ટ્યુશનમાં એટલે મ યા તો હે મને બ એકમ પ્યુલર નહી આવડે પણ મે એમ સબ્દ જને પકડી પાડું અલ્લાહશરે
મન પેલા બડા હોય બહુ મસ્ત એકદમ પરફેક્ટ આ પણ વહી તે ભૂલી ગેલી હોય તો અહી આપડા કોલેજ મેટ્રું કઈ આવડ ને
સમસ્ સમાસમાંરે એવું છે ઘણા વગરનું છે જો સમાજમાં
હમ
ક પાને
હલો અચ હલો હલો. કે હલો. હલો. અંદરયો હા
હલો
ભય હા, અવાજ કેમ નહી, આવે
અરે નઈ મારે ફોન આવીઈ ગયો, વચ્ચે એટલે શું ને બીજે એક છોકરી એનેમાં તો એમ કે કે તમારા બિંદુનનો ફોન, આવેલો એમ તમે કીધું હા, તો કે તમને અ પેપર આપ્યા મે કધ ન એ લોકોને પેપર આપી દીધે મને કીધું જ નઈ
હા.
પછી, એમ કે તમને કઈ કીધું એમ કે કેવી રીતે કય બુક ભણવાનું મેં કીધું નઈ
હમ્મ
એટલે પછી હવે ખબર નહ કઈ, ફોન આવે તો ખબર પડે ટાઈમ ટેબલ હજુ બનાવે હે, પછી સેટ કરે
હમ્મ.
એટલે બધું છે, આવે
તોમાં ફોન ઉચકા ગ ને કોઈ ના આવે, તો અ બ દસ મિનિટ થઈ ગયા છે, પાહા માટે ન કરું, હા ના હમ્મ